હા શું કરો છો તમે?
હલો.
હલો
તમે કેમ છો?
અમે મજામાં થા. તમે કેમ છો?
હું બી મજામે છું.
આટલી માકી બાર ચૂડો છે તમે મારા નામ દિશા છે. તમારુ શું નામ છે?
દિશા છે?
હમ
હલો?
હા
અવાજ આવેરી કે?
આ માકે તો આવરી કે છે તમારે નહી આવી છે કે.
ઓર તમે ક્યાં રહો છો?
અમે તો અહીયા રેવાછા કે ડઢબકમાં રવા છ તમે શું રહવ છે
તમે ડબોક રહો છો?
હા તમે કઈયાને રેવો છો?
અમે બી ડબોક રહ્યા છો. મને ગુજરાત તી શીખણી છે. તો તમે અમારી મદદ કરો છો?
હા કું ના કરે છે અમે શ કઈ દે છ એટલે મોએ થોડી બહતી આવછી છે.
તમે અમારી મદદ કરશો.
જરૂર કરશે આપ કદી પધાર
અમમ આપ ગુજરાતી બોલ છો. ઓર મેં શીખસે.
કયાન બોલ રહ્યા છો? હલો હલો
તમે શું કરી રહ્યા છો?
એટલે મા તો શું નીકળે છા? એટલે રોટલી બનાઈન, ખાઈન એઠ ઠામણાં ધોઈન, સુવાની તૈયારી કર્યા છે.
સુૂઈ રહ્યા છો કઈ?
હા
તમે નીંદ આવેરીએ.
નઈ નીદ તો કોની આવે છે. એટલે દસ, સાડા દસ, ગ્યીયાર બજાતે સોઈ.
હમ
એટલે થોડું દૂધ ગરમ કર્યું છે, ને પીયું છે, એટલે હૂઈ જાવ છે
ઓ શું હો ર છે
કંઇ નઇ હો રુ છે તમારે શું થાર્યું છે?
તે
એટલે કેમ કેમ બનાવ્યું છે તમારે ખાવાનું.
તમે અમારી ભાષા સમજો છો?
સમજાય છે ના એટલે હું શું કેરૂ છું. હલો
તમે નીંદ આવરી છે કે?
નહી નીદ તો કોનીયારી છે મેં હું કેરૂ છું તમારે ખાવાનું કેમ કેમ બણાવ્યું છે?
હમારે ખાવાનું તો રોટલી બનાવી, સેવ ટમાટ ટ નું શાક બણ્યું ગવારનું સાક બનાાયું, ઓર પકકોડા બનાાવ્યા. તમારે કેમ ભણવાયું?
એટલે તો માકે તો રોટલી ભણવે ભીંડાનું શાક બણયું છે.
ઓર શું મણાય છે?
હ કટલી બનાવ્યું છે કાલે ખીર બનાવી છે.
ખીર બનાની છે કે?
કાલે ભણાવી છે આ તો કોની બણાય છે.
ઠીક છે. ઓઔર શહરે છે?
કઈ ન થારી છે હું છાપે છું વાતો.
હમ.
હલો હાલો.
ઓરસું હર્યો?
મેધું છે હું છટલે છટમાં થું છું. એટલે પવન ગણું આવર્યું જશે જોર જોર છું.
હલો.
એટલે ગેટ ખોલું છે તમે પવન પવન આવર્યું છે. હલો, હલો. હલો.
હલો.
આટલે હું ગેટ ખોલું છું કે તો પવન પવનરું છે, એટલે મો હું કે્યું છે? હલો.
હમ.
એટલે હું કેછે કે ઘર ખોલું તો પવન પવન આર્યું છે.
મને પાણી જોયું છે હું પાણી પીને આવેલી છે.
હા.
હલો.
હા ભીલું જશે.
હમ.
હલો, હલો.
ઓર તમારે બાજાર શું છું લાવશે? હું બજાર જઈું છું.
મા કે થાય ને સાડીયા લાવડી છે તું મને બ્યા આવડું પડશે નને.
તમે કદારશી.
પિછાલા છું કે? અલ હાલો. હલો, હલો. હલો.
હલો.
હલો.
તમે કેમ બેટના હશે?
શું?
રેલમાં બેઠ ના આવશે કે ટેક્સીમાં બેઠ ના આવશે?
માગે તો ટેક્સીમાં આવી જાય છે રેલે તો દૂર પડી ચીની એ પાસે પાસે દોઈ દોઈ છું છે. પાછી જોયું છે.
ટિકટના કેટલા રૂપિયા લેવી છે?
અટ રેલ મે નથી આઈ છે.
ટિકટમાં કેટલા રૂપિયા લેવે છે?
પચાસ પૈસા લેવ છે પચાસ રૂપિયા લેવ છે.
હમ.
એટલે ટિકટ મે તો બીસ રૂપિયા લાગશે ટેક્સીમાં આવો તો પચાસ રૂપિયા લે છે.
તમે અહી દબોક ઉતરતું છે ઠીક.
હામાં તો ટેક્સીમાં આવ છું ઉઠ લે આટલે ઉતરી જાઉ છું.
માથ કને કસની છાડે છે ક.
શાદી બી એટલે અલગ થી આવરું છે વિવાહ લગ્નમાં જાવનું છે. તમારે લગ્ન કોણ દેખાવું છે કે? હાલો. હલો.
હમ.
તમારે લગન નઈ લેગાવું છે ક્યાં?
હલો.
હલો.
હા.
અયાને કધું તમારા લગ્ન ની લેખાઓ છે કે?
નઈ નહી. મને આ નહીં પસંદ.
માન લગન નથીથી બસન છે?
નહી.
ઓર કમ કરો છો તમે?
હમ.
એટલે ક્યાં ક્યાં ટાસ્ક આવશે?
એક પત વાત પૂછું છું?
હા બોલું છું?
તું મારા મિત્ર છો?
હા. તમ તમ બેય હ એ મિત્ર છે.
શું તમે મારી મદદ કરી શકો છો?
તમે શું મદદ આવી છે?
હમ.
તમે કંમતે છય છે?
હમ.
તમે શું મદદ આવીરી છે?
ગુમવાની.
તો સાલ છે, ક્યાં જાઉ છે? એમ કે છું ક્યાં જઉં છે?
ઉદયપુર.
ચાલ છે.
હમ.
એટલે ઉદેપુર તુ છેટી પડવું છે ઘંટુ લાગુ છે ઉદયપુર જાઉન ત
ઉધમપુર મે ઘુમનું
અયાર માર તો માથું દુખરું છે. એ એટલે ઉદયપુર મે કયા ને જાવ છે આટલી ભીડ છે. આટલી ભીડ છે
હમ જોય હમ
તમે પેલા જોયું છે કે?
હમ
એટલે ગયા છે તમે જોયું છે? ઉદયપુર નું હમ એટલે હું તો કઈ વખત ગઈ છે. એક બે ત્રણ બે ચોર બે ના અટ આટલે તો ગિનતી નથી છે.
તમે આવશો.?
ઈમ કીરયા છો તમે
તમે આવશો?
હ તો મારો ફોન મને આપી દેવું છે. હલો
હમ
આટલે માકો ફોન ખરાબ થાય ગયો છે, તમારે ફોન આપી દેવો છે?
હમ
એટલે એમ કેવું છે તમારા ફોનમાં એ આપી દેવું છે કે. હલો? તે બોલું છું.
ઠીક છે.
ઠીક છે રાખશું?
હમ
ઠીકે.